હલો. એ હા બોલો વજાવે.
હા
મને તો એમ કે કપાઈ ગયું ભૂલ
જય શ્રી કૃષ્ણ જય માતાજી
હા, જય શ્રી કૃષ્ણ. જય માતાજી.
તો ક્યા ચાર ચા કરતી હતીી પાંચ કરને કા
સ
વાત કરવાનું એવી નહીં પછી.
હોય પણ મને કેમ ખબર હોય તમે ઈઠાકા કને હું વાટજો કે ત મને ફોન કરો પણ તમારે આવું નહીં નથી હવે હું કરું હ.
કે
ના તોડ તો તમાર કરે ને
અરે
હા, હવે ફ્રી થાઓ તો હામેં થી કરજો એટલે મને ખબર પડે હમે તો ફ્રી હોયઅજ.
તો વહી ગયું બે એને તરબૂસ કાલ નો સુધારીને બહાર રાખ્યું તો ખાટું થઈ ગયું.
કોણે?
દીદીએ.
હમ દીદી ચીકરે?
હય ગય દશે
ક્યા ર્યા?
દસકે છે
હવારે.
હા હા તો હા હા તો શ્રાવણ મહિનામાં આવશે
હા.
તો હર તું કોઈ દી બારી એ બધું નાખ દેધુંતું કુંડીમાં નાંખીને એ-
ઓહો બગડી દવાય.
હા તે નો. ખવાય એવું પછી મોબાઈલમાં હમણાં આવવું હતું કઈક બિરિયાની ખાધી ત હતી. મુસલમાન ના હતા અને. પછી રાતે કંઈક મોડેક થી તરબોજ ખાધું હોય છે બે છોકરીઓને મમ્મી પપ્પા. ઑફ થઇ ગયા.
ઓ હો.
મરી ગયા છે ક્યારે બેચારા.
હમ.
નાટલે પસ બીક લાગ ગઈ મેં દવા નથી ખાવું એવું બગડેલું આખું જવા દ.
હા.
હમણાં તો કઈ વાતએ ના નથી થતી ના.
હા હવે તો તમારે ફ્રી થ એટલે તમન કરતા જ રે. હું મને એમ થાય તને ના ફૂર હોય એમ.
જે પ આ તડકા ન આળસ થઈ જઈ સુઈ જાય ને પછી.
હા પછી ઉઘડે ડે એમ ફોન કરો ને તો મને એમ થાય હું તમને હેરાન કરું એટલે બહુ ન કરું. હમ્મ.
તું જોજે હો મિની તું.
હા.
મે ઈ જોઈ એમ તો આ ત્રણેય આવે ને ત્યારે. આ ગોતીડો ફરવા જઈશ પછી જોવા જાહું.
શું-શું?
આ ઢોલ વાગે સે ઓલું ગોતિડો ભરે ને ઉપર ઓલું. વાટોકી લે બે. કયાંક નીની આપણે જોહું.
હા. આજ તોં અમે જમવા ગયાતા તો એના ઘરનું કોઈ નોતું.
લે કે?
કેમ ખબર, કોઈ નતું મતલબ ઓલે જમવા ને આયવાં હોય ને આમ હગાસ સંબંધી ને એવા બધાય હતા, એન ઘરના, પેલા કિરણ માસીને ઈ કોઈ નહોતા દેખાતા.
લે-લે.
કાજલમાસી ઈ જ કેતા તા.
બોલો આ નકર તો ઈ પેલા હોય ને જ
હા. એન ઘરનું હે તો કેક ખબર નહીં કામમાં આવે તો.
હા હા. શું હતું જમવામાં?
જમવામાં હતું દહી વડા હતા અને ભજીયા હતા. પછી એક મગ નું શાક હતું. તું, ઊંધિયા નું શાક હતું. રોટલી. છાસ, પાપડ. સંભારો, સંભારો નઈ સલાડ હતું. તો અને જાંબુ હતા.
હઅં.
ડાળ ભાત .
વિભુ ને ભૂખ લાગે તો ભાત લઈ જાજે, ખાવા હોય તો મેં દાળ ભાત કયરા તા આજ.
હા ઈ તો અત્યારે વય ગઈ હે એન્જલની ઘરે.
ઓય. હઅં.
એને હરખાયનું ખાય લીધું.
જલ પાહે. બે એવા તડકા ની ક્યાય જાય નઈ રખડવા ને એ.
હા એને બાર રમવું હોય.
બિનાય ન હોય એટલે ઓલી. ઘરે હોય.
ના એને હું બપોર વચ્ચારે, આખી બપોર એને અઇયા મારી ઘરે જ રાખું, ન્યાં નો જવા દવ. ક્વ. બેય ને એંજલ ને ક્વ તું અઇયા આવતી રે. એટલે બેય અઇયા જ રય પછી, હાંજેક ના મતલબ થોડી વાર આમ ચાર પાંચ થાય ને તો જવા દવ.
હા ત્યારે તો બધા બહાર નીકળે.
હા બપોર વચ્ચે તો ઘરે જ રાખું.
એટલે તો મે કીધું તો કે અહીંયા આવતી રે વિભૂ ને તું બેય. અમારે તો હવે કાંઈ પાવર બરે નહી, હુઈ જાય અઇયા.
હમ. કઈ હુવે એવી નથી. બપોર વચ્ચે કેટલા દિ થયા ક્વ હુઈ જા હુઈ જા તો હુતી જ નથી.
ઓહો મને તો હમણાં નીંદર આવી જાય છે કેવી. નકર મને તો કોઈદી નીંદર
મને-મનેય આજ હુવુ હુવુ કરતીતી પણ મને આજ કેવું પેટમાં દુખતું તુ ને નીંદરય નો આવી. હા ટાઈમનું જ ને.
ટાઈમમાં થય?
હા.
ઓય હઅં. તો હારું નો આયવી તો, તો નો આવતી બે દિ. હમે રાખી શીને. એ હારુ કર્યુંલે, મન ભણવા જેવું જાતું નથી આ ના કરવાનું.
એવા બધામાં પછી, આ બધું સેટીને બેઠાને તો બધું સાફ કરવું પડે ધોવું પડે.
હા, ના ના વાંધું એમાં એટલે તો ન આઈવી.
હારુ કહી દે પાપે તો ન કરે.
હા, એવું ખોટું હું કરું. જવાયને.
ના ના.
હમ્મ.
હા દીતી આવતીરે.
એતો આય ભી છીક ચા નાસ્તો કરો.
તમે રાખોસ.
મારા બાપડ હું મરા મારે તેવું કઈ ન હોય.
આમ યે રાખીએ હ અમે હતી, તોય રાખતા. ભાઈ પછ હું દેખાવું, હું ક્યાંય પણ તે મને કે, ક્યાં ન આગ ઉડાણી ત હવારના. પલા વારવા વારા ભંગ્યા હોય ને એનાથી આપડે ભંગ્આ ઓલા વારવા વારી બાઈ ન હોય
હા, હા.
કચરો લેવા આવે ને એ બધે ભંગ્યા ઓય એ બધા સંદાસ સાફ કરતા હોય. એને કટલે એ એનાથી આપડે અવડે
અચ્છા.
અટલે અટલે આમ રાખતા હોય ને એટલે એમ કે તો ન્યાં આને અડતો નઈ એમ કઈ ને બાનામાં એને ક્યાં ઉડાણી વારવા વારા હવારમાં આયવા તા ને, નાનો હતો તે તમે કીધું એને એટલે એનેટતો નહી
હા તો એઈ પાડે કે ન પાડે મતલબ એમાં મને કેનું
માનેને કેત ન અડે એને કયટ સેટેડ જમવા દેવાનુંને એવું બધુંય હોય એમ તો પાણી માગે તે પાણી પીવું હોય તે માગે તે દેય
હા એટલે તો તમારે ઘરે બધા પાડે જ ને ટૂંકમાંમ
બો હ બંસીની ન નદ પા સામે તો બહાર નામ પેલે મા મારા એના આયુષ્યને મામાને ય પાડે બધાને બધા ખબર હોય
હમ્મ, અમારે તો બાજ પાડે અમારા આંટી ને ને ને અમારે મારી મમ્મી ને બધા ના લે એમ કઈ ન હોય મારા પપ્પા ને
હા
એવુંવે
સુખી ચકા ચાલતો ચૂંટણી ના ઈડ્યા આવતા હતા બધે કાલ‌ તો ખોલ્યું ને મતદાન જીતતનું મોબાઈલમાં ઈ જતો હત
હા કાલ તો કેટલાયને સ્ટેટસ માં એની જતું નોકું બ ટ બીલા બેયને ના કધું
હા મઈ કો તોું નેવું ન બતાવેશ મને બીના ન તો હા હા નેવને મોબાઈલ લઈ દેવાના છેને માસી
હા, એ મારી પાજો એના ઘરે માં એમાંઈ. ભોવાાડો‌ ઈો ફોન હાટું થ્રિયું કેતા થા. કેતા હતા કઈક દસો ચાર મળગા ને ભાવેશ ભાઈને. એમાંચી ક્યાં દેવાય કે, હા.
ક્લબ કરતા હતાા પછી ઘણી લાંબી વાતત મને કેતા હતા. પછી.
ઓયાં. એને એક ને લઈ દીધો એટલે પછી આને લઈ દેવો પડે ને એવું ન હાલે એકદમ, એના લેલા બાજ વ્યવહાર કરે. અટલે આ છોકરો એ છોકરો કોલેજમાં ઓલા બારમાં પછી ગયો, એટલે એ જને લઈ દીધો મોબાઈલ, લેપટોપ તો આ છોકરાને દેવું પડે ને?
હા લય જ દેવો પડેને તો એના બાય રે. એના બંને બીના આન્ટી ના મમ્મી હે ને ન્યા
હા, હા, હોય. એટલે એઈ થોડુંક એનું ખોટું કેહેવાય હો, એમ ન હાલે. પછી અહીં અહીંયા એક ઘર જ જુએ ખાલી ઓમજ સુદારી દશે ધંધો ભેગો. એટલે વ્યવસ્થિત બધાને હાલતું હોય એમ વ્યવસ્થિત બધાને કરી દેવું પડે એટલે કઈ બાત
એ નમાસેમ કે જીતી જાયને, તો ક્યે લઈ દઈશ.
હા, હા. તો પછી એ્યાંથી લઈ ગે તો અહીયા. પછી આનો એમનેમ છેાય ને એમ. ખોટો.
હા, તો કે દસ હજાર એ કે ખાલી દસ હજાર મોકલાવો એમ. બીજો બધાર વધારાના બધાય એ દઈ દે, એને આઈફોન લેવો તો.
એમાં નવ દિ અટલે ખીજાણા હશે, નખર ભાવેશ ભાઈ લઈ તો દેજ. ના ના પડે. પણ એમાં હું ખોટા ખોટા ભણવું હોય... તો ખોટવાય છે, એ કરતા તો સાદો વાપર ને, અમ બધાય દોસ્તારનો બ કંઈ હાલે નહી એ કરતા તો. પેલા સાદો વાપરે પસ પગભત થાય પછ ક્યાં નથી લેવાતા.
અને ને એમાં બીજું કય થાતુંય ને જ્યાં ભાઈ ને રમવું શે ભાઈને દઈ તેવું હશે. એ ફોન
કયો તમારે?
તો તમારે નત જોતો?
મારો તો, હ દિશાંતભાઈ પાસે છે ને આવું જોબ બોબ કરવું, એ તો થાય નહીં એમ.
હવે આ એમ, હમ. બરાબર.
હા બરાબર બરાબર છે તો તો મારે નવો લેવાનો સે કે.
એ ગોતશે જ એનો લેતોય નવો ન લે.
હ એમ કામ માટે જુનું હાલે,
હા. એને આ ઓ ફેક્ટરીવાળા છોકરા ન છે, શેઠ ના.
વાંધોને, હાલ હું કરું પછી.
હા, હા, હા. હા, મને ઓલો આવડશે ની.
હા ઈ ઈ વાત ચો, એટલે આવડી ચે.
એ યા.
નો નો હમજાએ તો મને ફોન કરજે.
ને આ.
એઆ રાખું.